હલો.
હાઈ અંકિત કેમ છે?
બસ દેવ મજામાં.
આજે મને સાચી મિત્રતા
હા.
અને ખરાબ સંગત વચ્ચેનો ફરક વિશે વાત કરીએ. આજના સમયમાં આ વિષય ખુબ જ મહત્વનો છે. એકદમ સાચ
કહ્યું દરેક વ્યક્તિના જીવનમાં મિત્રોનું ખૂબ જ મહત્વ છે પરંતુ દરેક મિત્રો સાચો હોય એ જરૂરી નથી.
હા સાચો મિત્ર એ હોય છે જે આપણા સારા નર નરસા સમયમાં સાથ આપે સાથ સાચો રસ્તો બતાવે અને ભૂલ થાય ત્યારે રોકે.
હમ્મ સાચું કયું જયારે ખરાબ સંગત આપણને ખોટા રસ્તે લઈ જાય છે, શરૂઆતમાં મજા લાગે પણ પછી જીવન બગડી જ શકે છે.
હું હોય આ હા વિદ્યાર્થીઓ માત્ર મિત્રોના દબાણમાં આવીને અભ્યાસ છોડે છે. ખોટી આદતો અપનાવે છે, અથવા સમય બગાડે છે.
તા બી ફડસે હોય ને? હા અને પછી પસ્તાવો થાય છે, સાચો મિત્ર ક્યારે આપણું નુકસાન ઈચ્છતો નથી.
મિત્રની ઓળખ તી નથી કેતે કેટલો સમય સાથે રહે છે. પરંતુ મુશ્કેલીના સમયમાં કેટલો સાથ આપે છે.
દેવ મને એક વાત યાદ આવે છે, જો મિત્ર તારી સપ મિત્રતા જોઈને ખુશ થાય છે તો તે સાચો મિત્ર છે.
સાચું ઈતયા કરનાર મિત્ર ક્યારેય સાચો મિત્ર બની શકતો નથી.
આજકાલ સોશિયલ મીડિયામાં હજારો મિત્રો હોય છે, પરંતુ સાચા મિત્રો બહુ ઓ ઓછા હોય છે.
સાચી મિત્રતા વિશ્વાસ સન્માન અને પ્રામાણિક તા પર તકેલી હોય છે.
દેવ ખરાબ સંગતની ઓળખા કેવી રીતે કરવી
જો કોઈ મિત્ર ખોટું બોલવાથી માતા પિતાથી છુપાવવા અભ્યાસ છોડવાનું અથવા ખરાબ આદતો તરફ દોરે તોતે ખરાબ સંગત
દેવું અને જો કોઈ મિત્રો મહેનત કરવા પ્રયત્ન પ્રસ્તાવિત કરે, સપનાઓ પૂરા કરવા મદદ કરે અને મુશ્કેલીઓમાં ઊભો રહે તે તો સાચો મિત્ર છે. આ મિત્ર પસંદ કરવામાં દાવ ન કરવી
દેવ એક સાચો મિત્ર આખું જીવન બદલી શકે છે? જયારે એક ખરાબ મિત્ર આખું ભવિષ્ય બગાડી શકે છે.
એટલે જ કહેવાય છે, કે સંગત સારા માણસના સ્વભાવને ઘટે છે.
એવું માતા પિતા પણ હમેશા કહે છે, કે સારા લોકો સાથે રહો.
જેમની સાથે આપણને રહી રહીએ છીએ. તેમનો પ્રભાવ આપણા વિચારો અને વર્તન પર પડે છે.
હમ્મ. સાચી મિત્રતા ક્યારે સ્વાર્થ પર આધારિત હોય છે,
હા તેમાં વિશ્વાસ પ્રેમ, સરકાર, સહકાર અને સમજણ હોય છે.
જો દરેક યુવાન સાચા મિત્રો પર મિત્રો પસંદ કરે તો જીવનમાં સફળતા મેળવી વધુ સરળ બની જાય છે.
હા અંકિત અને માનસિક શાંતિ પણ મળે
આજથી વાતચીતમાં માંથી મને ઘણું
શીખવા મળયુ.
હા.
હા બહુ સારું શીખવા મળ્યું ચાલ આપણ આપણે હંમેશા સારી મિ ત્રતા જાળવી રાખવાનો સંપર્ક લઈએ,
જરૂર ફરી એક વાર નવા વિષય સાથે મળીએ
હા હા આવજો
હા બોલો બીજું બીજું કઈ હા શાંતિ હતી કેમ ચાલે છે તારું બધું તારે પણ કેવું મજામાં હા મજામાં સાચી મિત્રતા જીવનનું સૌથી કિંમતી ધન છે. સાચો મિત્ર, આપણને સાચા માર્ગ પર-
હેલો, દેવ. સાચી મિત્રતા, જીવનનું સૌથી કિંમતી ધન છે.
હા, કે સારો મિત્ર- આપને, સાચા માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે. સાચું ને અંકિત?
હા, સાચી વાત છે.
મુશ્કેલીમાં પણ સાથ આપે છે. અને, સફળતા તરફ- આગળ વધવામાં પણ મદદ કરે છે. જયારે તું કોઈ સંગ- -તમાં હોય છે ત્યારે તારો મિત્ર તને- -સાથ આપે છે. -અને સફળતા તર- આગળ વધવામાં મદદ કરે છે. તારી સફળતામાં તારો મિત્ર, મિત્ર ક્યારે નિરાશ નહી થતો.
હા, એ તો તમે સાચું કીધું. દેવ-
કયારેય ખરાબ સંગત- વ્યક્તિને ખોટી યાદતો, સમયનો બગાડ, અને નિષ્ફળતા તરફ દોરી શકે છે.
હા, સાચી વાત છે. બસ, હા સાચી વાત દેવ.
તેથી, મિત્રો પસંદ કરતી વખતે સમજદારી, રાખવી જોઈએ. સારા મિત્રો- સારા જ હોય છે.
હોય છે.
કોઈ ખરાબ મિત્રની સંગત કરવી નહી. તે તમને ન- -સાની આદત લગાડી દે છે. સારા વિચારો ધરાવતા લોકોની સાથે રહેવું. જે તને જ્ઞાન આપી શકે, સમાજ શીખવાડી શકે, ખુબ જ જરૂરી છે.
હ, સાચી વાત છે.
જે ખૂબ આનંદ સારી જ ચાલે છે, આજે ખુબ ટાઈમ પછી તારો- પણ જોડે વાત થઈ, તો ખુબ આનંદ થયો મને. તને એવાત કહું કે જેનાથી તને. બહુ ખુશી થશે, હા, હા જરૂર, જરૂર.
સારી સંગત સફળ જીવન છે, એનો મતલબ તને ખબર છે?
જી સારી સંગત સફળ જીવન- એમ, સારા દોસ્તો બનાવીશ, તો સારું જીવન થશે મારું.
અને સારું જીવનની સાથે સાથે સફળ બી થઈશું.
સારી સંગત કરી આગળ છે હા, એતો તમે સાચું કીધું. સાચો મિત્રો જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
સાચો મિત્ર જીવનની સૌથી મોટી સંપત્તિ છે. એનો મતલબ તને ખબર છે, અંકીત
શું?
મિત્ર તને કોઈ દિવસ ખોટી સંગત નહીં શીખવાડતો.
હા.
પણ અમુક એક બે મિત્રો એવા હોય છે, જે તને ખુબ એ સંગત પર લઈ
હા સાચું. સાચું સાચું દે
બોલ અંકિત કેવું મજામાં ને.
હા, બસ મજામાં છે. હા, બસ શાંતિ જ છે. આજે તારી જોડે વાત કર્યા પછી મને ખૂબ આનંદ થયો. બહુ દિવસ પછી તું એ તો મને કોલ કર્યો તું તો લાગે છે, મને ભૂલી ગયો.
ના, ના, યાર હું ક્યાંથી તને ભૂલું. શું, તું મને ક્યારનો ફોન નથી કરતો.
એ મને તારી યાદ આવી એટલે મેં તને કોલ કર્યો. મને લાગ્યું કે મારો મિત્ર મને ભૂલી ગયો છે. ના, ના, નથી બોલ્યો હા. હજુ તને એક સૂત્ર તો કહેવાનું ખરાબ સંગતથી દૂર રહો, ઉજવળ ભવિષ્ય તરફ આગળ વધો. હા, જરૂર આ નિયમનું હું પાલન કરીશ. ખરાબ સંગતથી દૂર રહેજે અને ભવિષ્ય તરફ દેખજે. હા, હા જરૂર આ નિયમ પર હું ધ્યાન આપીશ.
સારું અંકિત બાય.
ચાલો દેવ બાય.